હલો નમસ્તે
નમસ્તે આવી હોોજ
હા
હલો અવાજ ક્લિયર આવે
હા હાઈ ભાઈ કેમ છે
બસ મને તો મજામાં તમને કેમ છે
આજે મારે મારી તારી સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટેની એક મહ ત્વપૂર્ણ વિષય પર વાત કરવી છે ભાઈ હું કરી શકું વાત.
હ બોલો બોલો કરી શકો ને.
આજે આપડે વાત કરીએ કે ધોરણ દસ અને ધોરણ બાર પછી વિદ્યાર્થી એ કઈ ફિલ્ડ. પસંદ કરવી જોઈએ અને પોતાના ભવિષ્ય માટે યોગ્ય કોલેજ કઈ રીતે પસંદ કરવી જોઈએ
આ ખરેખર ખુબ જ મહત્વપૂર્ણ વિષય છે કારણ કે ધોરણ દસ અને બાર પછી લેવામાં આવેલો નિર્ણય વિદ્યાર્થી ના ભવિષ્ય પર અસર
સો ટકા ભાઈ બિલકુલ સાચું કહ્યું મારા મતે ધોરણ દસ સુધી ઘણા વિદ્યાર્થીઓને. પોતાના ભવિષ્ય વિશે વધારે જાણકારી નથી હોતી હકીકતમાં. થોડીક વધારે જાણ જાણકારી પોતાનામાં ઇન્ટરેસ્ટ શું છે પોતામાં. પોતાનું ભવિષ્ય પોતાને સેમા બનાવવું છે તે બિલકુલ જાણકારી નથી ઉતર. હોતી તેઓ માત્ર શાળામાં અભ્યાસ કરે છે પરીક્ષામાં શાળા ગુણ મેળવાનો પ્રયત્ન. કરે છે પરંતુ ધોરણ દસ પૂરીય. પૂર્ણ થયા બાદ તેમને સાયન્સ કોમર્સ આર્ટસ ડિપ્લોમા અને અન્ય ઘણા ક્ષેત્રોમાંથી. કોઈ એક ક્ષેત્ર પસંદ કરવું પડે છે ભાઈ. કારણ કે આજે જે ફિલ્ડ ચૂઝ કરવી એક બહઉ જ મહત્વપૂર્ણ વાત થઈ ગઈ છે. આજે. આજે આપડે સરખી ફિલ્ડ ચૂસ નહી કરીએ તો ફ્યુચરમાં આપડે શું થશે ફ્યુચર નું શું થશે એમ ટૂંકમાં.
ઘણી વખત વિદ્યાર્થીઓ આમ જ મૂઝવણમાં પડે. એને હમજાય નહી કે કઈ ફિલ્ડમાં જાવું એમાં કેટલા વિદ્યાર્થીઓને. મિત્ર જો એ ફિલ્ડ પસંદ કરે અને કોઈ એના પરિવારને કેવા પ્રમાણે નિર્ણય લે.
સાચી વાત છે ભાઈ પરંતુ મારા મતે વિદ્યાર્થીઓ ના માત્ર. પોતાના મિત્ર મિત્રને જોઈને કોઈની ફિલ્ડ. કોઈ ફિલ્ડ ન પસંદ કરવી જોઈએ કારણ કે દરેક વિદ્યાર્થીની રુચિ અને ક્ષમતા અલગ અ અલગ અલગ હોય છે. જેમ કે મારો માઇન્ડ જે છે કોમ્પ્યુટર એન્જિનિયર. માં વધારે ચાલે છે તો તારો કઈક બીજી ફિલ્ડ માં વધારે ચાલતો હોય. શક્ય છે કે મારા મિત્રને મેડિકલ ક્ષેત્રમાં રસ હોય પરંતુ મને કોમ્પ્યુટર અને ટેક. નોલોજી માં વધારે રસ હોય. એવી એવી ફિલ્ડ પસંદ કરવી જોઈએ કે આમાં આપડે આપણને જેમાં ઇન્ટરેસ્ટ હોય.
બરોબર આપણે ક્યારેક મિત્રને જોઈને ફીલ પસંદ કરી લઈએ પછી. એમાં ભવિષ્ય આપડું ખતરામાં જાય પછી ધીમે ધીમે આગળ ભણવામાં. ધીમે ધીમે આગળ ભણવામાં મુશ્કેલીઓ આવે અને કેમ પછી. રસ ના હોય તો એ આગળ વધુ મુશ્કેલ બની જાય.
સો ટકા ભાઈ જો કોઈ પણ કોલેજની કોઈ પણ કોલેજ એવી. પસંદ કરવી જોઈએ કે જે છે જે. જેની ફીસ અલા કોઈ પણ કોલેજ એવી પસંદ. કરવી જોઈએ કે જે આપણે ભવિષ્યમાં સારી કામ આવે હાઈસ્ટ પેકેજ સાથે નુ. પ્લેસમેન્ટ થાય અને એવી પણ કોલેજ સાથે ફિલ્ડ પણ એવી પસંદ કરવી. જોઈએ કે જેનું જે છે એ જે ભવિષ્યમાં ફ્યુચર સારું હોય.
હા. આપડે કોલેજમાં એવી સારી સારી કોલેજો પસંદ કરવી પડે. ચમથી ન હોય.
સો સો ટકા ભાઈ. ભાઈ અને આજના જીવનમાં એક ફિલ્ડ ચૂસ કરવી એક બહુ જ. મહત્વપૂર્ણ વિષય બન્યો છે એક વિદ્યાર્થી માટે. એ વિદ્યાર્થી ને પોતાને નથી ખબર કે મને કઈ ફિલ્ડમાં વધારે ઇન્ટરેસ્ટ છે. મારે કઈ ફિલ્ડમાં વધારે આગળ વધવું છે જેથી એજ ફિલ્ડ. માન લો કે કોઈ પણ સ્ટુડન્ટ જે એન્જિનિયરિંગ નો છે એને ફેમિલીથી એમ ફોર્સ. કરે છે કે, તું ડોક્ટર બની જા. તો પછી, એનું એનું માઇન્ડ જે છે, એન્જિનિયરિંગમાં ગુમતું હશે, તો પછી ડોક્ટર એટલો તો સારો નહીં જ બને. કે જેટલો જેટલો એન્જિનિયર તે સાર સારી રીતે બની શકત એટલે ફિલ્ડ જે છે એ ચૂઝ કરવી. ખુબ જ મહત્વની વસ્તુ છે.
હ ફિલ્ડમા પછી. અત્યારે તો ઘણી બધી ફિલ્ડ થઈ કઈ ફિલ્ડમાં જાઉ કેમાં આગળ વધવું. શું શું આવે. એ બધું કરવું જરૂરી છે જે. ઘણી વાર ફિલ્ડમાં આપડે ઊંધા રસ્તે ચડી જાય તો રસ મળતા ત ભ કેી હોય
સો ટકા, ભાઈ, અને મારા મતે ફિલ્ડની સાથે સાથે, થોડુંક પ્લેસમેન્ટના ડેટા અને પ્લેસમેન્ટનું પણ એટલું જ મહત્વ છે, જે એટલું ફીલ્ડ નું મહત્વ છે.
અ પ્લેસમેન્ટમાં, પછી અલગ અલગ કંપની આવે. એમાં ઇન્ટરવ્યુ, ઘણા તો કંપની વારા આપણે કામ કરાવી લે ઇન્ટરવ્યુ એમાં પાસ થઈ ગયું ઘણા કંપની આપને હાયર પણ કરી લે. સાડા ત્રણ, લાખ ચાર લાખ
હા સો ટકા અને આપડે મારા મતે પ્લેસમેન્ટ એટલે મહત્વપૂર્ણ છે કે
કર કેટલાક વર્ષોના પ્લેસમેન્ટ વિશે જાણકારી મેળવવી જોઈએ કેટલી કંપનીઓ કોલેજમાં કેમ્પસ માં આવે છે અને વિદ્યાર્થીઓને સરેરાશ પેકેજ કેટલું મળે છે? અને કેટલું મળવું જોઈએ, તે પણ જાણવું ખુબ જ જરૂરી છે.
તો જાણવું જરૂરી છે. તકા ફરી રેશિયો કેટલો પેમેન્ટમા જી કંઈ કંઈ કંપની આવે, કેવી કેવી કંપની આવે? એવરેજની શું છે, એ બધું જાણવું જરૂરી છે.
હા, ભાઈ, અને કોઈ પણ દિવસ હાઈએસ્ટ પેકેજ જોઈને કોલેજ પસંદ ના કરવી જોઈએ. ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થી નું ખુબજ મોટું પેકેજ થયું છે, પિંચોતેર લાખ કે એશી લાખ. તે કોલેજ તેનો ખૂબ જ પ્રચાર કરે છે. કારણ કે, જે છે, એનું પેકેજ, જે છે, એ પિંચોતેર લાખ. એસી લાખ થયું, પણ જે છે, એ સો વિદ્યાર્થી માંથી એક વિદ્યાર્થી માં થયું. પ્લેસમેન્ટ નો ડેટા નો રેશિયો કેટલો છે, ઈ જોઈને કોલેજ પસંદ કરવી જોઈએ. પરંતુ, એક એક વિદ્યાર્થી નું હાઈએસ્ટ પેકેજ થયું, પરંતુ બાકીનો વિદ્યાર્થી, જે છે, બીજો વિદ્યાર્થી એનું પ્લેસમેન્ટ કેવું છે? એ પણ જોવું જોઈએ. ઓવર ઓલ પ્લેસમેન્ટ, જે છે, એ જોવું જોઈએ
અત્યારના કોલેજો એડમિશન માટે સ્ટુડન્ટ લેવા આવે, તો ત્યારે તેને બધું માં સારું સારું ને એવું જ બધું ને આટલા ટકા રીસિયો લગભગ, લગભગ, મોસ્ટ પ્રોબેબિલીિટી, એસી ને એવું ટકા રેસિયો, તો ઓલ કોલેજમાં કહેવામાં આવે છે.
હા, સો ટકા બધી કોલેજ માં બધી કોલેજમાં અલગ અલગ પ્લેસમેન્ટ રેશિયો બતાવે છે, પણ અમુક અમુક કોલેજ તે રીતે છે, જેમ કે અમુક અમુક કોલેજ, જે છે, એમાં જેટલો પ્લેસમેન્ટ રેશિયો આવ્યો છે. હકીકત માં, સારા સારા પ્લેમેન્ટ પણ થાય છે, અમદાવાદ ની, ગાંધીનગર ની વડોદરાની એવી ઘણી એવી કોલેજો છે, જેમાં સારા સારા પ્લેસમેન્ટ એના ડેટા મુજબ જ થાય છે. એવું નથી કે, ખાલી ખાલી ડેટા બતાવી દીધા, પણ અમુક અમુક કોલેજ આપડે હા, ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં એ બી પણ છે કે, પ્લેસમેન્ટ ડેટા સો ટકા બતાવતો હોય, અને હકીકત પ્લેસમેન્ટ, જે છે, એ દસ થી પંદર ટકા જ થતું હોય, એટલે એક પ્લેસમેન્ટ પણ મહત્વપૂર્ણ છે. અને જે છે આપડે જે પ્લેસમેન્ટની સાથે સાથે પેલા જે આપડ કઈ ફિલ્ડ ચૂઝ કરી છે. પ્લેસમેન્ટ સો ટકા થતું હોય કોલેજમાં પણ આપણે ફિલ્ડ એવી ચૂઝ કર હોય કે આપણને એમાં જરા ઇન્ટરેસ્ટ ના હોય તો પછી પ્લેસમેન્ટ નો ડેટા શું કામનો.
ઘણી ફિલ્ડ ચૂઝ કર્યા પછી પણ, તે લોકો ફિલ્ડમાં જાતા જ નથી. અ આધર બિઝનેસ સંભાળવા લાગે. કે નવો બિઝનેસ કરે, સમિંગ એવું, બધું અલગ અલગ ફિલ્ડમાં હોય જાય.
હા, સો ટકા. અને ભાઈ, આપડે, જે છે, એઈ મોંઘી મોંઘી કોલેજો લઈએે છીએ, જેમ કે ત્રણ લાખ રૂપિયા વાર્ષિક ફી હોય છે, અમુક અમુક પાંચ લાખ રૂપિયા વાર્ષિક ફી હોયએ છીએ હોય છે. મોંઘી મોઘી કોલેજ પાછળનું કરણી જે. ઈ જે છે એ શું હોય છે. જેમ કે કારણ જે કઈક એવું હોય છે ભાઈ કે મોઘી મોઘી કોલેજમાં સારું સારું પ્લેસમેન્ટ તો હકીકત માં થાય છે ને કોલેજ ની ફી વિશે ભાઈ તારું શું કેવું છે?
સ્કુરેટલી ફી તો અમ- લગભગ મોસ્ટ ઓફ હાાઈસ્ટ જ હોય છે. પણ ક્યારેાલ લો ફીલ હોય ટૂકમાં આપણે મિડલ ક્લાસ વર્ગમાં ભણી શકીએ. હાઈ હાઈી એ અફોર્ડ કરી શકતો નથી મિડલ ક્લાસ લોકો.
હા સો ટકા સો ટકા ફી પણ ખુબ જ મહત્વપૂર્ણ બાબત છે. દરેક પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ જ અલગ અલગ હોય છે. કોઈ પરિવાર જે છે વાર્ષિક ફી એને પાંચ લાખ રૂપિયા પોસા હોય તો કોઈ પરિવાર ને એક લાખ રૂપ પણ વાર્ષિક ફી ના પોસાદી હોય. એટલે તેની પાછળ જે છે કોલેજ ની ખુબ ફી હોય તો. તેની પાછળ ઘણી સરકાર જે છે એ સ્કોલરશીપ પણ આપે છે. આજના દિવસમાં એટલે ફી શિક્ષણ અને પ્લેસમેન્ટ ત્રણેયની સર સરખામણી કરીને કરીને આપડે કોલેજ પસંદ કરવી જોઈએ.
એ વાત તો સાચી તમારી બિલકુલ. હ આવી તો અમુક ટકા જ કોલેજ હોય છે.
અને સાથે સાથે ભાઈ આપને સ્કોલરશીપ વિશે પણ જાણકારી હોવી જોઈએ. સરકારની ઘણી એવી સ્કોલરશિપ અલગ અલગ હોય છે જેથી જે છે વિદ્યાર્થી ને તેઓનો લાભ મળે છે. તેનો લાભ જે છે. એ ઘણા વિદ્યાર્થી ને મળતો નથી. તેથી તેનો લાભ સ્કોલરશીપ નો તે ઉઠાવી શકતો નથી. કોઈ પણ વિદ્યાર્થી
હા એ વાત સો ટકા સાચી તમારી પર.
હા ભાઈ બિલકુલ તેનાથી પરિવાર પણ આવું તો આર્થિક જે છે એ ભાર જે હોય છે તે તે ખુબ ઓછો થઈ શકે. અને તેના તેની મદદ થી આપણે જે સ્કોલરશીપ મળી ને તે તેનો યુઝ આપણે ફીઝમાં જે છે એ કરી શકીએ છીએ.
હ એ વાત તમારી સો ટકા સાચી. ઘણી સ્કોલરશીપ માં વિદ્યાર્થીઓને ઘણો બણો ઘણો બધો બેનિફિટ મળે.
સો ટકા સો ટકા. અને આ સ્કોલરશીપ ની સાથે સાથે એ પણ જોવું જોઈએ કે કોલેજ નું સ્થાન જે છે. આપડણે જે કોલેજ પસંદ કરી છે. અને જે પૂરી ફિલ્ડમાં ત્યાં બહુ જ સારી થાય છે. જેમ કે એક્સવાય જેડ કોલેજ છે ત્યાં કોમ્પુટર એન્જિનિયરિ બુ સારું થાય છે. પણ જે કોમ્પ્યટર એન્જનયરંગ સારું થાય છે. કોલેજ આપણા ઘરથી કેટલા કિલોમીટર થાય છે અને એનું અંતર કેટલું છે. લની સુવિધા છે ત્યાં કોલેજમાં? મુસાફરીમાં કેટલો સમય લાગે છે મુસાફરીમાં કેટલો ખર્ચ લાગે છે. કારણ કે જો મુસાફરીમાં ચાર થી પાંચ કલાક લાગે તેવી કોલેજ નો પસંદ કરવી જોઈએ. જવાના ચાર પાંચ કલાક થાય તો આપડે ત્યાં જઈને ભણીએ બીજા એના ચાર પાંચ કલાક પાછી આવવાના ચારં પાંચ કલાક આપડે પંદર થી વીસ કલાક તો એમનેમ જ ખોટી થઈ જઈએ
એ વાતરી સો ટકા એમાં તો હું પણ એગરી છું
હા સો ટકા અને આજે કોલેજ ના કોલેજ લાઈફ નો વિદ્યાર્થી કોઈ પણ છે તે સાચી ફિલ્ડ પસંદ કર્યા પછી પણ તેનામાં સ્કીલ હોય તો ગમે તે સામે સ્ટુડન્ટ હશે ગમે તેવી સામે કંપની હશે ટેલેન્ટેડ સ્ટુડન્ટ તો તો સારું આ એવું પેકેજ મેળવવાનું જ છે.
હા. એના પછી સારી સારી નોકરી મળે. મોટા કંપની જેમ કે એપ. માઇક્રોસોફ્ટથી કંપની વાળા એને હાયર કરી લ.
હા સો ટકા એમાં એવી હા સો ટકા સો ટકા અને અને હાઈ પેકેજીસ એ ત્યારે જ આપણેે કે જે જેમાં આપણે બધું કર્યું હોય પ્રેક્ટિકલ નોલેજ સ્કીિલ એટલી હોય ઇન્ટર્નશીપ પણ ખુબ મહત્વ છે એ ઇન્ટર્નશીપ જે છે આપે કંપનીમાં કેવી રીતે કામ કરી તેનો અનુભવ આપે છે જેમ કે આપડ એક વિદ્યાર્થી એવો છે કે જેને છ મહિના ઇન્ટર્નશીપ કરી છી કોઈ પણ સારી એવી કંપનીમાં જેમ કે મિડલ ક્લાસ ની જે કંપની છે તેમાં ઇન્ટર્નશીપ કરી છે અને એક વિદ્યાર્થી એવો છે કે જેને ઇન્ટર્નશીપ નથી કરી તો એઝ અ નોલેજ જે છે ઇન્ટર્નશીપ કરી વિદ્યાર્થી વાળા વધારે હશે
હા આમાં અટણા બધાને એવું છે કે દેખા દેખીમાં ગ્રેજ્યુએશન ખુબ જરૂરી છે આમ હાઈ લેવલ વ ગય કઈ નને તો
સો સો ટકા સો ટકા ભાઈ
અત્યારે દેખા દેખી વધી ગઈ છે એમાં બધા
હસો ટકા એટલે ફી એટલે ફિલ્ડ એવી ચૂઝ કરવી જોઈએ જેમાં જે વિદ્યાર્થીને ઇન્ટરેસ્ટ હોય તારું શું કેવું છે ભાઈ
હા મારું તો એજ છે જેમાં ઇન્ટરેસ્ટ હોય એમ જ જવાય પછી અમુક જોબ ફ્રેન ના રવડે ચડે અને બીજી ફિલ્ડમાં જાય જેમાં રસદ ના હોય પછછ એમાં એનો ભણતર બગડે ને એનું ફીટર બગડે
સો ટકા ભાઈ બોલ બીજું ભાઈ
બીજું તો શું હવે કરું હમણાં ફોન તમને
હા કં વાંધો ન હાલો સારું
ઓકે સરાર થેન્ક યુ